હેલો, કેમ છો? બધા મજામાંને.
હા, મજામાં. તમે કેમ છો?
હા, હું મજામાં છું, હું તમને. રમત-ગમત અને ફિટનેસ વિશે થોડું કેવા માંગુ છું કે. આપણા જીવન જીવનમાં રમત -ગમત અને ફિટનેસ ખુબ જ જરૂરી છે. આપણે રમ રમત ક્રિકેટ ને, એવું રમીએ તો આપડી. ફૂલ બોડી એક્સરસાઇઝ થઇ જાય છે, આપણને વર્કઆઉટ કરવાની જરૂર નથી. અને રમત-ગમત અને ફિટનેસ રાખવી ખુબ જ જરૂરી છે. આજના આધુનિક યુગમાં ઘણા બધા લોકો. અ ફિટનેસ પર ઓછું ધ્યાન આપે છે, એવું મને લાગે છે, પણ આપણે. ફિટનેસ પર ખુબ જ ધ્યાન આપવું જોઈએ, અને તેને સરળતાથી આપણે. અ ફિટનેસ પર ખુબ જ ધ્યાન આપવું જોઈએ, આપણે. આપ લીધે આપણને શરીર સ્વસ્થ રહે અને મન પણ સ્વસ્થ રહે છે અને જેના લીધે આપણને ખુબ સારું લાગે છે અ આપણે નવી પેલું પણ કરવું જોઈએ આજના આધુનિક યુવા લોકો ખુબ જ વ્યસ્ત રહે છે. અનેકો સુધી મોબાઈલ કોમ્પ્યુટર અને ટીવી સામે બેસી રહેવાના કારણે શારીરિક શ્રમ ઘટ્યો ઘટ્યો અને કારણે શરીરને શ્રમ ઘટ્યો છે પરિણામે બ્લડ પ્રેશર હાય રોગ અને માનસિક તણાવ જેવી સમસ્યાઓ ઝડપથી વધી રહી છે. આવા સમયમાં રમત ગમત મ મહતમ અનેક ગણું વધ્યું છે રમત ગમત શરીર ને મજબૂત બનાવવા અને નિયમ રમત રમવા સ્નાયુ અને હાડકા મજબૂત બને છે શરીરના સુસ્તી રહે છે રમ રમત પરિભ્રમણ સારું થાય છે. છે અને રોગ પ્રતિકારક શક્તિ વધે છે જે જે વ્યક્તિ નિયમિત રમત રમે છે તે સામાન્ય રીતે વ એ માત્ર શરીર માટે જ નહી પરંતુ મન માટે ખુબ જ ઉપયોગી છે ચિંતા રમત રમવાથી આત્મવિશ્વાસ વધે છે એક રહે છે અને જીવનમાં હ હકારાત્મકતા વિચારશૈણી વિકશે વિદ્યાર્થીઓ માટે રમતગમત વિશેષ મહત્વ છે નિયમસર રમત રમવાથી અભ્યાસમાં ધ્યાન આ વધે છે યા યાદ શક્તિ મજબૂત બને છે. અને શિક્ષણ વૃદ્ધિ સમય પાલન નો નિવૃત્ત સહકાર બને છે. ટીમ ભાવના જેવા ગુણ વિકસે છે. અને રમત આપણા જી જીત અને હાર બંનેની અ પેલું લાવે છે અત્યારે વિનમ્રતા કેવું છે હાર મળે ત્યારે ફરી પ્રયત્ન કરવા જોઈએ. જીવન અમૂલ્ય પાઠ રમત ગમત શીખવે છે. અને ઘણી બધી આપણને જીવનમાં રમત ગમત ખુબ જ શીખવે છે કે જેના લીધે આપણે સ્વસ્થ અને સુંદર રહેવું જોઈ ભારતને ક્રિકેટ, હોકી, કબડ્ડી અને ખોખો જેવી ઘણી બધી ખેલાડી ઓ છે. તેથી આપણે ભણવાની સાથે આપણે સ્કીિલ પણ ડેવલોપ કરવી જોઈએ જેના લીધે આપણે કોઈ પણ ફિલ્ડમાં પછાડે નઈ પડે.
જીવનનો ખુબ જ મહત્વનો ભાગ છે. સમય જ પસાર કરવાનુ સાધન નથી પરંતુ તે આપણને શારીરિક અને માનસિક અને સામાજિક રીતે મ બનાવે છે જીવનમાં દરેક વ્યક્તિ તંદુરસ્ત રહેવું ખૂબ જ જરૂરી છે. તંદુરસ્થી જાળવવા માટે શ્રેષ્ઠ માં રમતગમત છે એવું લાગે છે. એકદમ સારી છે એક જૂની કહેવત છે પહેલું શું તે જાતે જ ન
જો આપડુ શરીર સ્વસ્થ હોય તો તે આપણે અભ્યાસ નોકરી અને જીવનમાં છલાસ છે રમતગમત શરીરને મજબૂત બનાવે છે અને મનને પણ પ્રસન્ન રાખે છે આજના સમયમાં ઘણા લોકો આખો દિવસ એઠા રહીને કામ કરે છે, વિદ્યાર્થી અભ્યાસમાં વ્યસ્ત રહે છે.
અને ઘણા લોકો પોતાના સમય નો મોટા ભાગ નો દૂર મતલબ ફોનમાં જ ઉપયોગ કરે છે અને અન્ય સાધનોમાં પસાર કરે છે. પરિણામે શરીરની હલન ચલન ઓછી થઈ જાય છે અને અનેક પ્રકારની તકલીફો ઉભી થાય છે. આજ કે દરરોજ થોડો સમય રમત ગમત માટે કાઢવો જરૂરી છે એવું મને લાગે છે. કારણ કે રમત ગમત રમત ગમત કરીએ તો આપડું હેલ્થ પણ સારું રહે અને રમત ગમત કરવાથી આપડે કસરત કરવાની પણ કોઈ જરૂર નથી એવું મને તો લાગે છે કેમ કે મોટા ભાગની એક્સરસાઇઝ મતલબ કસરત એ મોટા ભાગે રમત રમવાથી થઈ જ જાય છે તો એક આપડે જે આપડે સમય કસરત પર કાડીએ છે તે તેના બદલે આપડે રમ પર લગાવીએ તો આપણે એના ફાયદા આપે છે રમત ગમત માત્ર શરીર માટે જ નહીં પરંતુ મનને ખૂબ જ છે રમત રમવાથી તણાવ ઓછો થાય છે મન પ્રસન્ન રહે છે અને આત્મવિશ્વાસમાં પણ પોતાનું કાર્ય કરી શકે સમયસર વીધાને આપો સમય મેદાન આપડે પીપહોંચી જઈએ છીએ નિયમો નુ પાલન કરવાનું મહેનત કરી શાળાઓમાં રમત ગમત વિશે ખુબ જ આમ મહત્ત્વમાં હત્ત્વ આપવા આવે
કબ્બડ્ડી ખો ખો વોલિબોલ અન્ય ઘણી રમત એમાં જેમા અ પાર્ટિસિપેટ કરતો હતો અને બધી ગેમમાં ભાગ લેતો હતો જેના કારણે એજ ક અને જીવન બહાર અને જીન્સ પેરાવાનું બંને વાનું શીખ જેમ કે મે કીધું એ પ્રમાણે આપણે જીતી જઈએ તો ઉત્સાહમાં નહી આવી જવું અને હારી જઈએ તો સતત પ્રયત્ન આપણે અ જીતવાની કોશિશ કરવી જોઈએ તંદુરસ્ત રહેવા માટે માત રમત ગમત પતી હતી પરંતુ આહાર પૂરતુ આહાર પૂરતી હોય અને નિયમિત જીવન શેલી માં પણ એ જરૂર છે જો આ ત્રણેય બાબત ધ્યાન રાખવામાં આવે તો લાંબા સમયથી આપડે સ્વસ્થ રહી શકીએ તો તમને નથી લાગતું
હા મને તો એવું જ લાગે કે આપણે જીવનમાં રમત ગમત ખુબ જ જરૂર ફિટનેસ બ ખુબ જ છે કે મેં કીધું તેમ ભારતમાં ઘણી બધી ક્રિકેટની ક્રિકેટ ફૂટબોલ ખોખો બેડમિન્ટન જેવી સ્કીિલો આપણે લેવી જ જોઈએ કેમ કેમ કે એમાં પણ કરિયર ખુબ જ સારું હોય છે અને આપડણે અ અને સાત તંદુરસ્તી માટે રમગમત સાથે સંતુલિત આહાર પૂરતી ઊંઘ અને નિય અમિત યોગ સ્વચ્છતા અને નસ્તા મુક્ત જીવન શૈલીઓ જીવ પણ જરૂર છે પ્રિય પ્રિય મિત્રો જો આપણા સ્વસ્થ સમાજનું નિનિર્માણ કરવું હોય તો રમત ગમતને જીવનનો અભિન્ન ભાગ બનાવવો પડે છે દરેક શાળા કોલેજ અને ગામમાં રમત રમતને પ્રોત્સાહન મળવું જોઈએ અ અને આજે રમવા માટે